હેલો
હા અવાજ આવે છે તમને મારો.
હા આવે છે અ નમસ્તે.
હા.
આજે છે ને આપડે એની બી ચર્ચા પર વાત કરીશું ને જે બહુ રસપ્રદ છે જે છે આપણે કોઈ ભારતની બહાર મુસાફરી કરે તો એ વિશે શું છે જાણવા જોવું.
સાચુંમાં એક ખુબ સારો વિષય છે ઘણા દેશોમાં એવા છે જે પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બને છે.
હા બિલકુલ આંતરરાષ્ટ્રીય મુસાફરી લોકોને નવી જગ્યાઓ સંસ્કૃતિ અને પરંપરા વિશે. થી જાણવામાં મદદ કરે છે.
હા ઉદાહરણ તરીકે યુરોપ એશિયા નોર્થ અમેરિકા સાઉથ અમેરિકા જેવા ઘણા પ્રસિદ્ધ સ્થળો હોય છે.
હા એ તો છે જ અને આમ જો યુરોપ યુરોપ થી આપણે જોઈએ ને તો યુરોપમાં ઘણા આતી અતિ ઐતિહાસિક સ્થળો છે જે આમ ઈમારતો જે બધું જોવા જેવું છે જવામાં.
હ સાચી વાત છે તમારી યુરોપમાં પુરાતન મહેલો મ્યુજિ મ્યુઝિયમ પુલ અને સુંદર બગીચા ઘણા
હા યુરોપ ના ઘણા દેશો વચ્ચે છે ને સરળ રેલવે નેટવર્ક પણ છે.
હા રેલવે દ્વારા ઘણા શહેરોની મુસાફરી કરવી એક અનુ અનુભવ આપી શકે છે.
અને આપડે એશિયા કોઈ ફરવા જાય તો શું તમારું કેવું.
એશિયા છે એ દુનિયાનો એક સૌથી મોટો ખંડ છે એમાં આપણે વિવિધ સંસ્કૃતિઓ ભાષાઓ અને પરંપરાઓ જોવા મળી શકે છે આપણને.
હા કેટલાક દેશોમાં તેમના આધુનિક શહેરો માટે પ્રખ્યાત છે.
હા એના જોડે જોડે આપડે જોઈએ તો કેટલાક દેશો પ્રાકૃતિક સૌંદર્ય હોય છે એના માટે ઓળખાતા હોય છે.
હ આંતરરાષ્ટ્રીય મુસાફરી દરમિયાન પાસપોર્ટ અને વિઝાનું મહત્વ પણ હોય જ છે.
હા ઘણા દેશોમાં પ્રવેશ માટે પાસપોર્ટ અને જરી જરૂરી દસ્તાવેજોની જરૂર પડે છે.
હા મુસાફરી પહેલાની યોજના પણ બહુ મહત્વપૂર્ણ વાત છે.
સાચી વાત રહેવાની વ્યવસ્થા પરિવાહન અને દર્શનીય સ્થળોની માહિતી પહેલા મેળવાની લેવાની સૌથી યાત્રા અ સરળ બનાવી દે છે.
હ અને ઓસ્ટ્રેલિયા વિશે વાત કરીએ તો.
ઓસ્ટ્રેલિયા તેના દરિયા કિનારો વાઇલ્ડ લઇફ અને આધુનિક શહેરો માટે ઓળખાય છે.
હા ત્યાં ઘણી અનોખી પ્રજાતિના પ્રાણીઓ પણ જોવા મળે છે ને.
હા તે વિશ્વભરના પ્રવાસીઓને, આકર્ષિત કરે છે.
આફ્રિકા પણ એક મહત્વપૂર્ણ પ્રવાસ સ્થળ છે.
આફ્રિકામાં વિસ્તૃત, વન્યજીવન અને રાષ્ટ્રીય ઉદ્યાનો જોવા મળે છે.
હા સફારી પ્રવાસ પણ આફ્રિકામાં લોકપ્રિય છે ને.
હા ત્યાં પ્રકૃતિને નજીક થી જોવાનો અવસર મળે છે.
હા અને નોર્થ અમેરિકા વિશે શું કહી શકાય આપણાથી.
નોર્થ અમેરિકામાં ઘણા મોટા શહેરો પ્રસિદ્ધ ઈમારતો, અને રાષ્ટ્રીય પાર્ક છે.
હા હા બરાબર છે ત્યાં વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે પણ સંબંધિત ઘણા, કેન્દ્રો પણ છે ને.
હા આધુનિક સુવિધાઓ અને વિકાસ પણ જોવામાં મળે છે.
હા સાઉથ અમેરિકા પણ રસપ્રદ ખંડો છે એક એકદમ.
હા સાઉથ અમેરિકામાં પહાડો, નદીઓ, જંગલો નું સુંદર સંયોજન જોવા મળે છે.
હઅ આંતરરાષ્ટ્રીય મુસાફ ફરીથી લોકોને છે વિવિધ ભોજન પદ્ધતિઓ પણ આમ જાણવા મળે.
હા દરેક દેશની પોતાની પરંપરાગત વાનગીઓ હોય છે.
હઅ ભાષા પણ મુસાફરી ને એક બહુ મહત્વ મહત્વપૂર્ણ ભાગ છે.
સાચી વાત કેટલાક દેશોમાં અલગ ભાષાઓ બોલાય છે.
હ અ મુસાફરી દરમિયાન, સ્થાનિક સંસ્કૃતિનો આદર કરવો પણ બહુ જરૂરી વસ્તુ છે જોવા જઈએ તો.
હા તેથી જે સંસ્કૃતિક આદાન પ્રદાન છે, એ પણ વધે છે.
હ અ કેટલાક લોકો પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરતા હોય છે.
અને કેટલાક લોકો ઐતિહાસિક સ્થળોમાં રસ રાખે છે.
હા વિશ્વમાં ઘણા પ્રસિદ્ધ મ્યુઝિયમ પણ હોય છે જોવા જેવા.
હા આપ મ્યુઝિયમ ઇતિહાસ કળા, અને વિજ્ઞાન સંબંધિત માહિતી મળે છે.
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ મુસાફરીમાં, મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
હા વિશ્વના મોટા શહેરો એરપોર્ટ દ્વારા સારી રીતે જોડાયેલા છે.
ક્રુઝયાત્રા વિશે પણ આપડે જોઈએ તો શું કેહવાય.
ક્રુઝ દ્વારા દરમિયાન મુસાફરી કરતા કરતા વિવિધ, બંદરોની મુલાકાત લઈ શકાય છે.
હા પહાડી વિસ્તારોની મુલાકાત પણ, ઘણી લોકપ્રિય હોય છે ને.
હા બરા થી ઢંકેલા પહાડો. ઘણા લોકોને આકર્ષિત કરે છે.
દરિયા કિનારી ના મુસાફરી પણ ઘણી રસપ્રદ હોય છે.
હા ત્યાં પ્રાકૃતિક દ્રશ્યો, અને મનોરંજનની વિવિધ સુવિધાઓ હોય છે.
હા આંતરરાષ્ટ્રીય મુસાફર થી, વિશ્વની વિવિધતાનું સમજણ પણ આમ મદદ મળે છે આપણને.
હા વિવિધ દેશોની સંસ્કૃતિ, કળા, સંગીત અને સ્થાપ્યતા વિશે જાણવા મળે છે.
હમ્મ સસ્ટેનેબલ ટુરિઝમ વિશે પણ આમ વાત કરવી જોઈએ બધાએ.
હા આપણે જે સસ્ટેનેબલ ટુરિઝમ કહીય છીએ, તો એનો અર્થ એ થાય કે પ્રકૃતિ અને સંસ્કૃતિ છે, એમનો સંરક્ષણ કરવાનો જે આપણો પ્રયાસ હોય એને
હમ્મ આ દ્રષ્ટિકોણ થી ભવિષ્યની પેઢીઓ પણ આ સ્થળોને આનંદ લઈ શકે છે.
હા બિલકુલ જે જવાબદારી સાથે મુસાફરી કરવી એ બહુ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
હા વિશ્વની મુસાફરીમાં શિક્ષણનો પણ એક ભાગ છે.
હા આપણેે મુસાફરીથી ભૂગોળ ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે જ્ઞાન મળી શકે છે.
હા અંતમાં કહી શકાય, કે ભારત ની બહારની આમ મુસાફરી છે ને, એક આામ જ્ઞાનવર્ધક અને રસપ્રદ અનુભવ બની શકે છે.
હા વિશ્વમાં ઘણા શહેરો એવા છે જે તેમના આધુનિક વિકાસ અને સાંસ્કૃતિક મહત્વ વા માટે ઓળખાય છે.
હા એ તો તમારી વાત બરાબર છે અને આપડે ભારતની બહારની મુસાફરી છે ને એક બહુ રસપ્રદ આમ પહેલી વિશે વાત કરીએ તો આમ જોઈએને તો વિશ્વના પ્રસિદ્ધ શહેરો અને તેમની આમ વિશેષતાઓ વિશે પણ જાણવા જેવું છે.
દુબઈમાં પણ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે લોકપ્રિય સ્થળ છે.
હા બરાબર છે. હોય છે.
હં ત્યાં આધુનિક અસ્થાપ્યતા મોટા શોપિંગ સેન્ટર્સ અને મનોરંજનના ઘણા વિકલ્પો હોય છે.
હા અને લંડન વિશે પણ ઘણી વાર સાંભળવા મળે છે ને ઘણું બધું.
હા લંડનમાં ઐતિહાસિક ઇમારતો મ્યુઝિયમ અને પ્રસિદ્ધ પુલ જોવા મળે છે.
હા અને પેરિસ ને કળ સંસ્કૃતિ નું શહેર પણ કહેવામાં આવે છે ને એું મેં સાંભળ્યું છે.
હ સાચી વાત. તમારી મે એનું બહુ સાંભળ્યું છે ત્યાં ઘણા મ્યુઝિયમ કલા ગેલરી અને સુંદર સ્થાપ્ય ત્યાં જોવા મળે છે.
હ આંતરરાષ્ટ્રીય મુસાફરી દરમિયાન શહેરોની યોજનાઓ અને રચના જોવું પણ બહુ રસપ્રદ હોય છે.
હા દરેક શહેરની પોતાની અળખ ઓળખ હોય છે.
હ અને વિશ્વના એરપોર્ટ વિશે વાત કરીએ તો.
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દેશો વચ્ચેના જોડાણનું મહત્વપૂર્ણ માધ્યમ છે.
મોટા એરપોર્ટોમાં છે ને દરરોજ હજારો મુસાફરો આવતા જતા હોય છે.
હા ત્યાં સુરક્ષા માહિતી અને પરિવહનની સારી વ્યવસ્થા હોય છે.
હા અને બુલેટ ટ્રેન વિશે વાત કરીએ તો?
કેટલાક દેશોમાં અતિઝડપી ગતિની ટ્રેન સેવા ઉપલબ્ધ છે.
હા આવી ટ્રેન મુસાફરીનોો સમય ઘણો ઓછો કરી શકે છે
હ આ ટેકનોલોજી અને ટ્રાન્સપોર્ટ નું સુંદર સંયોજન છે.
હ મુસાફરી દરમિયાન છે ને સ્થાનિક બજારોની મુલાકાત પણ આમ એક રસપ્રદ વિષય છે.
હા સાચી વાત બજારોમાં સ્થાનિક વસ્તુ હસ્તકલા અને સંસ્કૃતિની ઝડપ જોવાવામાં મળે છે.
હ આમ કેટલાક દેશોમાં છે ને તેમની પરંપરાગત કલા માટે પણ એ પ્રસિદ્ધ છે.
હા કલા અને હસ્ત કલા કોઈ પણ દેશની સંસ્કૃતિક ઓળખ દર્શાવે છે.
હ અને વિશ્વના બગીચા અને બટ ટેિકલ ગાર્ડન વિશે પણ આપણે વાત કરીએ તો શું કેવું?
અ બોટનિકલ ગાર્ડનમાં છે ને વિવિધ પ્રકારના વૃક્ષો અને વનસ્પતિઓ જોવાવા મળે છે.
હા આ સ્થળ છે ને પ્રકૃતિ પ્રેમી લોકો માટે બહ આ મોટું આકર્ષણ ન કેન્દ્ર છે.
હા તે શિક્ષણ અને સંશોધન માટે પણ ઉપયોગી હોય છે.
હા વિશ્વના કેટલા દેશોમાં તો છે ને મોટ એ આમ નદીઓ પણ આમ પર આમ પ્રયત્ન નું કેન્દ્ર બને છે.
હા નદી કિનારે આવેલા શહેરોમાં સુંદર દ્રશ્યો અને યાત્રાની સુવિધાઓ હોય છે.
હા પૂલો પણ ઘણા શહેરોની ઓળખ બની ગઈ છે હવે તો.
હા કેટલાક પુલો એન્જિનિયરિંગ ના અદ્ભુત ઉદાહરણ તરીકે ઓળખાય છે.
હા એ તો છે જ અને આંતરરાષ્ટ્રીય મુસાફરમાં સમયનો ફરક પણ એક રસપ્રદ વિષય છે.
હા તમારી વાત સાચી છે વિશ્વના વિવિધ દેશો અલગ સમય ક્ષે માત્રમાં આવેલા હોય છે.
હું. એજ તો અને આ કારણે છે ને મુસાફરી દરમિયાન આમ ઘડિયાળનો સમય પણ બદલાય છે
હા આમ ભૂગોલ અને વિજ્ઞાન સાથે સંબંધિત રસપ્રદ બાબત છે
હા અને એવું બધું તો જોવા જઈએ તો તો બહુ જ બધું છે અને આ બિલકુલ છે ને વિશ્વની સમજવાની આ એક રસપ્રદ રીત છે
હા આપણે કેટલાક દેશોમાં પરંપરાગત ઈમારતો હોય કેટલાક દેશમાં તેની સુંદર અ દ્રશ્યો હોય બધા જે વાતાવરણ હોય અને એ બધા રીતે આપણે અલગ અલગ દેશોમાં અલગ અલગ રીતે આપણે ત્યાનો જે મુસાફરી છે એનો આનંદ ખાય શકીએ છે
હા એ તો છે જ તમારી વાત બિલકુલ જ સાચી છે અને આના પર તો આપણે જેટલી વાત કરીએ ને એટલી ઓછી છે મને બોવ મજા આવી તમારી સાથે વાત કરીને
હ
હા ચોક્કસ પરિવાર
હા આપણેે ફરી વાત કરીશું હું કહી એ નહી